હેલો.
હા, કેમ છો બેન? મજામાં?
હા, બસ મજામાં. તમે કેમ છો?
બસ, બસ મજામાં છીએ, બસ વેકેશનની રાહ જોતા છે. બે દિવસ પછી વેકેશન પડશે. બધો સામાન પેક કરી દીધો છે. જેવું વેકેશન આ છોકરાઓને પડે ને, એટલે સીધા બિસ્તાર- બોટલા લઈને અમે ચયલા ગામડે.
સાચી વાત છે, આ શહેરની આટલી બિઝી લાઈફમાં, ભાગદોડમાં થોડીક વાર તો આપણને શાંતિ જોઈએ છે, અને એ શાંતિ આપણને ગામડે સિવાય બીજ કશે નથી મળવાની.
ગામડામાં તો શુદ્ધ એર, શુદ્ધ પાણી, હરવા-ફરવાનું એટલું સરસ વાતાવરણ, એટલું સરસ પોલયુ મુક્ત હોય ને. બધા ગામના ઓટલા પર બેસીને વાતો કરતા હોય ને, પછી કોઈ જગ્યાએ ગાર્ડનમાં હોય એટલે છોકરાખોદીલ ગાર્ડનમાં ગાયા કરે, શું લાઈફ છે ગામડાની તો!
ને કેટલા બિઝી હોય-સવારે ઉઠો, જોબ, સ્કૂલ, છોકરાઓને રેડી કરો, મોકલો, નાસ્તો બનાવો, આવો જોબ પર જાઓ, જમવાનું બનાવો, જમો-ખાવો, પીઓ, પછી ફટાફટ ઘરે આવો, હોમવર્ક કરાવો છોકરાઓને, કશે એક્ટિવિટી સાચું હોઈએ તો શહેરની લાઈફમાં તો આપણે જાણે જંગલમાં ભાગતા જઈએ, આખો દિવસ એવું જ લાગે છે એક જ સાઈડ જગલમાં ફસાઈ રહ્યા હોય એવું જ લાગે છે. ત્યારે જયારે ગામડાનામાં કેવું કે થોડું આપડા રિલેટિવસ હોય. એટલે એ લોકો થોડું ઘણું કામ કરી લે, એ લોકો હેલ્પ કરી લે તો આપણને ત્યાં થોડા દિવસ શાંતિ લાગે ને, તો આપણું એક સારું વેકેશન થઈ જાય, તો બીજા દિવસો આપડા સારા નીકળી જાય છે.
હા એકદમ સાચી વાત છે ગામડાની લાઈફ એટલે તો જોવું જ ના પડે મને તો એટલો મારો ગામડો યાદ આવે છે ને કે ન પૂછો વાત એટલી શુદ્ધ હવા આગળ પાછળ એટલી બધી ખુલ્લી જગ્યા અને એ જગ્યામાં બાકીની જગ્યામાં તા વૃક્ષો વાવેલા હોય એકદમ લીલોછમ ધરતી લાગે એવું જ અ ગાર્ડનમાં બનાવેલું છે અને બીજું કે આપણને શુદ્ધ હવા મળે એટલે ઓટોમેટિક આપણને બીજી કઈ એક્સરસાઇઝ કે કય નહી કરીયે તો તો કરવા ન મળે તો પણ આપણને દુઃખ નથી થતું કારણ કે આપણે આગળની અગિયાર બાર દસ અગિયાર બારમાં બહુ જ ખુબજ એટલે ખુબજ મહેનત કરી છે કે જે છોકરો મેથ્સમાં માર્ક્સ ના લાવે એ છોકરાને જ આઉટ ઓફ આઈ હડ્રેડ આપી દીધેલા હતા.
કે ગામડામાં અગાળ આપણે રહીએ તયારે આપણને શુદ્ધ હવા તો મળે છે સાથે સાથે શાંતિ મળે છે શહેરમાં તો કેટલું પોલ્યુશન હોય છે કેટલી ભાગદોડ હોય છે ત્યાં મતલબ લોકોને એકબીજા સાથે વાત કરવાનો ટાઈમ નથી તે વો તો જય્યારે ગામડામાં બધા એકી છે
ચાલુ છે. બોલ એવું જ છે
અ શાંતિથી રહી શકીએ છે ને મજા થઈ શકે પાણી પીવા મળે છે કુવાનું પાણી એટલું સ્વીટ લાગે છે જયારે શહેરમાં તો કઈ એટલું હોતું જ નથી
હા સાચી વાત છે શહેરમાં તો આપડે પાણી રોડ પર ને નળમાંથી કે કશે ભી પીયને તો તરત જ બીજા દિવસ આપણે બીમાર પડી જઈએ છે પણ જયારે ગામડામાં તો કેવું કે નદી તળાવ કુવાનું પાણી આપણે ડોલ ખેંચીને ડોલમાંથી પીએ ને તો ડાયરેક્ટ ક આપણે પી શકીએ કારણ કે શુદ્ધ પાણી હોય છે અને એટલું મીઠું અને એટલું ઠંડુ પાણી લાગે ને કે જાણે આપણે વર્ષો વરસની તરસ છે ને છીપાઈ ગી હોય એવું અસંતોષ થાય છે આપણને ત્યાંનું ઉઠવાનું ત્યાંનું રેવાનું ત્યાનું ખાવાનું ચૂલા પર અ માટીની તવી મૂકીને રોટલા ને શાક બનાવે ત પેલા આપડા ચુલા ના હોય કે ગેસ એટલ એક લાઈ એક લાાઈટ દબાવી એટલે ગેસ ચાલુ થઈ જાય લાકડા લાવવાના પછી ચૂલો સળગાવવાનો પછી એના પર બધું વસ્તુઓ મૂકવાની ને પછી જમવાનું બનાવવાનું અરે એ જમવાની જે મીઠાસ છે ને આ હા હા હા હા એ તો જિંદગીભર મોમાં રહી જાય એવી મીઠાશ છે.
સાચી વાત છે જયારે આપડે નાના હતા ત્યારે આપણે ગામડામાં કેટલી મજા કરતા ખુલ્લા મેદાનોમાં રમવા જતા રેતા સા સાંજે જઈએ તો રાત્રે પાછા આવતા તો એ બધી મજા તો હવે શહેરમાં કરવા નથી મળતી કારણ કે બધી જ જગ્યાએ બિલ્ડિંગો બાંધી દીધા છે ને જંગલો કાપી કાપીને બિલ્ડીંગો બાંધી દીધા છે અગર આપણે ગરમીની વાત કરીએ તો ગરમી બી આપણને ગામડામાં ખુબ ઓછી લાગે છે કારણ કે ખુબ ત્યાં અ ઝાડવાને બધું હોય છે એટલે ત્યાં ઠંડક રહે છે જયારે શહેરમાં તો આખી જ જગ્યાએ બિલ્ડિંગ બિલ્ડિંગ બિલ્ડિંગ હોય છે એટલે ઝાડવા રોપવાની તો કશે વાત જ નથી આવતી એટલે શહેરમાં જે ગરમી પડે છે તેના લીધે બધા એસી ચાલુ કરે છે એસી થી ઓર વધારે ગરમી થાય છે તમને ખબર છે અ આટલી બધી ગરમીમાં ને શહેરમાં એટલા બધા અ આવ્યા છે કે આ ગરમ અ ગરમી ના લીધે બધા એસી ચાલુ કર્યું ને એ લોકોની ફાટવાથી મોત થઈ જાય છે જયારે ગામડામાં એવું કઈ શું હોતું જ નથી નેચરલ પવન હોય છે ને આપણને શાંતિ થી આમ રેવાની ત્યાં મજા આવે છે.
હા એકદમ સાચી વાત છે એકદમ ખુલ્લા મેદાનમાં રમો ખાઓ પીઓ ગમે ત્યાં ઝાડ નીચે સુઈ જાઓ કોઈના બી ઘરે ખાવા જતા રહતો કોઈ બોલેની કોઈના ઘરનું ખાવાનું ઘટે નહી અને રોટલા અને શાક ખાય તો પણ છોકરાઓ એટલું પ્રેમથી ખાઈ લેતા હોય છે ને જયારે આપડે અહં બત્રીસ પકવાન બનાવીએ ને તો પણ છોકરાઓ આ નિભાવે પેલું નિભાવે કરે છે ગામડાના છોકરાઓને રોટલું ને શાક મળે એટલે બસ ખુશ ખુશ થઈ જાય એય એવી લોકોની લાઈફમાં છે ને એજ રોટલામાં એ લોકો હેલ્ધી રહેતા હોય છે તેની જ સામે આપણે શહેરની વાત કરીએ તો ડેવલોપિંગ જરૂરી છે લોકોને સારી નોકરીને બધું કરવું હોય ને તો એના માટે શહેરમાં જવું જરૂરી છે અને સારી નોકરી કરીને સારા પૈસા કમાવે તો આપ આપણે ગામડે આપણા રહેતા ભાઈને પણ મદદ પણ કરી શકતા હોઈએ છે.
જે લોકો બે ભાઈ બહેન હોય તે લોકો મોટું જે હોય તે શહેરમાં જઈને પૈસા કમાવે છે અને ગામડામાં મોકલે છે કે તમે લોકો અહિયાં વાપરીને શાંતિથી રહો હું ત્યાં કમાઈને તમઅને સપોર્ટ બી કરું અને પોતાનું બી જીવન સારુ રાખવું શહેરથી આપણને ઘણી મદદ થાય છે કે ત્યાં અ બધા જોબ માટે ઘણા બધી જગ્યા હોય છે કે કંપની બહુ બધી હોય છે જયારે ગામડામાં એટલી આપણને જોબ માટે નથી હોતું કે બધા ત્યાં કંપનીને બધું નથી હોતું ત્યાં ખાલી અ ભણવા માટે અ શિક્ષણ માટે સ્કૂલ હોય છે ગવમેન્ટની ત્યાં શિક્ષકો હોય છે બાકી શહેરમાં જોવા જઈએ તો એ વસ્તુ તો છે કે શિક્ષણ માટે શહેર ખુબજ સારી વસ્તુ છે જે ઘણી ઉપયોગી છે જેનાથી છોકરાઓનું સા સાચે અ ઘણું અ વધે છે કે એ લોકોની બ્રેન પાવર છે જે ઘણી વધે છે એ લોકો ફિઝિકલી અને મેન્ટલી સ્ટ્રોંગ થાય છે. છે જયારે ગામડામાં એ વસ્તુ આપણને જોવા નથી મળતી.
હાલો
હલો
હા સંભળાય શે બોલો
છે ગામડામાં આપણને વસ્તુ જોવા નથી મળતી ગામડામાં કેવું હોય છે કે આપણને ખાવાનું પીવાનું અને રહેવાનું તો શાંતિ મળી જાય છે પણ આપણને જે આપડી વસ્તુઓ માટે જરૂરિયાતો હોય તે પૂરતી પૂરી નથી કરી શકતા કે અગર આપણે ખેતી કરીએ તો ખેતીમાં આપણે કમાઈ છે પણ આપણે આપણી જે સારી જરૂરિયાતો છે તે ઘણી બધી પૂરી કરી તેના માટે આપણે શહેરમાં જ હવે તો આપણા અ ઈન્ડિયાની વાત કરીએ તો આખા ઇન્ડીયા માં ગામડાઓ તો એટલા ઓછા થઈ ગયા છે એટલા બધા વધી ગયા છે આપણા અ ઈન્ડિયામાં તે શહેરના અ ગણતરી વધારે છે ગામડા કરતા
હા સાચી વાત છે હમણાં જ મેં જોયલું હતું કે વસ્તીકરણ ગણતરીનું આવેલું છે તો એની શહેરની સરખામણીમાં ગામડાઓમાં પણ એટલા બધા લોકો રહે છે પોતાની વસ્તીમાં ગણતરી કરાવે છે જે સરકારશ્રીનું કામ છે. તો ગામડાની અંદર જે પણ લોકો જ્યાં પણ ઓછી ફેસિલિટીસમાં પણ રહે ને તો પણ એ લોકોને ગમે છે એક ઓડા એક નાનો રૂમ હોય ડ્રોઈંગ રૂમ જેટલો તો ગેસ્ટ આવે તો તેમાં અ વચ્ચે ટીપોઈ ખસેડીને વચ્ચે એ લોકો પા પલંગ પાથરી દે છે તો આવી ઘણી ઘણી બાબતો જોવા જઈએ તો આપણને ખુબ જ મજા આવે એવી છે સિટીની વાત કરીએ તો શહેરની અંદર રહેવાનું આપણને ગમે છે બિકોઝ કે અ અત્યારે ટેકનોલોજી એટલી બધી ફાસ્ટ ચાલે છે ને કે એના લીધે આપણે શીખવું જરૂરી બને છે પણ એના સાથે સાથે સાથે આ પીસફુલ વાતાવરણ અને કુમાર છાત્રાલયની અ એની આજુબાજુ જે ગ્રીનરી હોય છે ને તે ગ્રીનરી પણ એટલી સરસ જોવા જેવી હોય છે ને કે ન પૂછ વાત
સાચી વાત છે એ વાત તો તમે ખૂબ અ માનવા જેવી છે કે એ વાત માટે હું તમારી સાથે સેહમત છું કે જયારે આપણે શહેરમાં રહીએ છે અને ત્યારનું હેલ્થ માટે જીવન અને જયારે આપણે ગામડામાં રહીએ છીએ ત્યારનું હેલ્થ માટેનું જીવન બેવ મે બેવ વસ્તુને અગર જો આપડે જોઈએ તો ગામડા વાળા લોક કો વધારે સારું જી જીવન જીવે છે અને લાંબુ જીવન જીવે છે ત્યારે શહેરમાં રહેતા લોકોને થોડી ઘણી બીમારી તો આવી જ જાય છે શહેરમાં લોકો રહેતા લોકોને આપડે જોઈએ તો કેન્સર એટલું જ અ કોમન વસ્તુ થઈ હોય છે જયારે પહેલા જયારે લોકો ગામડામાં રહેતા આપણી જૂની સંસ્કૃતિ અપનાવતા ત્યારે આપણા માટે કેન્સર એટલે તો ઓહો હોહો કેટલી મોટી બીમારી હોય છે ને હવે જોઈએ તો દર ત્રીજા માણસને કેન્સર હોય જ છે. એ બધી વસ્તુ આપણે બહુ ખરાબ છે કે આપણે સારું ખાવાનું નથી ખાઈ શકતા કે બધી જ વસ્તુમાં આપણે અ કેમિકલ્સ હોય છે ને એ શરીર પર ખૂબ જ અસર કરે છે
હ બરાબર છે ગામડાના જીવન ને શહેરના જીવનને કમ્પેરિઝન કરવા જઈએ ને આપડણે તો એ બંને જગ્યાએ બંને પોતપોતાની રીતે બરાબર છે ડેવલોપિંગ પણ જરૂરી છે સાથે સાથે આપડે આરામ કરીએ ને તો ગામડાની હવા પાણી પણ આપડે લેવી જોઈએ એટલે વેકે ડ એટલે આપણે ત્યાં જ જતું રહેવાનું તમારી સાથે વાત કરવાની ખુબ જ મજા આવી આભાર
હા હા
તે ફોન કટ કર્યું એલી ફોન કટ જ નથી થતો